હાલો. હ હલો.
હા!
શું કરે છે?
બછ હું અમ રા કું છું.
એવું હારું પેલું જમ્યું તો
હા અ
સરસ સરસ મમરા ખાવા પડે કે ખાવા તો આપડે ને ખવડાતું નઈ
હ હત કોલેજથી ચાલુ એટલે
એવું હેમ
હમ
કોલેજ બઉુ લેટ હોતી ચાલ લ
હ સલા કોોલ છે ફડ ફડ બા તો સુધી
સુગ્યા
આ તો મ જલ કોલે પણ જે તાકે કડી એ કોઈ ભ ત હ દસ
બરાબર હ ટાઈ વરસાદ ચાલ્યો હતો અને તમારે તો
હા
તમારે તો જવું જ પડે રેગ્યુલર એટલે ચ
નથી જઈ હું હ તો આખી પ કપડાં વપડા બધું ઊમતા હોય એવી તમે લેબમાં ના જઈ તો
એવું હતું એમ ના પહેવા દે લ
બધું પલડી જાય એટલે તો ભાઈ મે ના પ કર લી હત બરોબર
મુું એ આજ તો જઈ કોલેજ
હમ
એટલે ત્યાર તો થોડો થોડો ઝરમર જેવો વરસાદ ચાલુ હતો પછી ચાલુ થયો પણ મેમે તો લેક્ચર ભર્યા નહી ખબર નઈ મૂડ ન તો માર સાચચુઓ તો બસ બેઠે બેઠે પેલી શ્રદ્ધા આઈ એ મેઠી એ બધો વરસાદમે જોય રી ત આવી સોંત બેવાનો મૂડવાય જ છે તેમાં તને કઈ થયું છે કે બધું કઈ થયું નહીિ મરા મુ બરાબર જ છે શકી તો ઠીક હ આ બેન મજામાં જ છું બધું
કહ જમપ છ
નહી લખધું એ તો ખાલી એમને એમ કીધું
દોલવા કાઢું દ્યા
તું કે
તો ઢોલ વગાડું એમ
ના ના એવું તો થોડી બોલા યાર
કે્યામ કે આવડતું તું શાળ વગાડું
આજ તો હું કેટલા વાગે ખબર અમારા બાર પેલું સ્પોકન વાળું પ બોલાજ તો સર ન કેવુંબર એવું કોઈ ટાઈમ નહી ફિક્સ હોતો જેમ કે કલાક કે દોઢ કલાક એટલે એમના જેમ ટોક િક ભણાવતા એ ટોપિક પૂરો કરીને જ ખા તો આ તો ઢકણા દાખો ક
મમ્ી વધધરો
હબાળ
હ
તો શું ગયા ત ત હ સાડા બાર જે અ પછી બહાર નીકળ્યા વરસાદ ચાલુ થઇ ગયો તો સ્પીડમાં એક્ટિવા જવા દ મ થોડી થોડી પલડી બાકી વધારે નઈિ પછી ઘેરા કપડા ચેન્જ કર્યા જમ્યું કચતા પોતું કર્યું પછી તો ઊંઘતી જ તે
કંજે એટલા બેઠાવવ્યા ચાલે મંગાવ, હા
એ થોડું ઊંઘી, ભાઈના બેન ને બધાઆયા
હમ
એટલે ભાઈ તો શું ઊઘીએ બસ પેલા બીજા આયા એટલે બધા બેઠા, ચા બના્યા, ચા પીધો જોડે ખાખરાનો નાસ્તો આ્લ્લયો પછ હતો ખાખરાનો નાસ્તો લીધો આમે અન અગળ આજ તો હું પેલી પ્લાસ્ટિકની બોટલ નોની હેને ઘરમાં બોટલો પડીન થી આવી ગોળા જેવી બોટલ લઈ ને હેડી માર મોટી બટલો નઈ લઈ જા, તું ભારે પડે
સાચી વાત
ત ચ જવું હે તું એકટીવા માં ભલે જઉ પણ ચડવું તો પડે ને સીડીઓ અલી એવું નહિ પણ બેગમાં વજન થાય ને બીજું શું ખબર એટલી નોની બટ અંદર બેગમાં પડી ને પેલી તો શું
મુતો સ્ટીલ હા દેયણુ મારે અસ્ટીલનું તો શું થાય સ્ટ્રીલ નું હોય ને મતલબ એલેરે તો લઈ જ જાવી પડે મારે તો નોની ચાલતી જ નહી એટલે
ના તારે તો બધા લઈન આવતાશે મારે તો કોઈ લઈન નહી આવતું કાવ પેલી શ્રદ્ધા શું કે કે
ઠેર ઠેરબોટલો હોય
મોટી લઈનેઈ આયને કીધતો કે ન લઈને ના આવું મનમ કીધું યારુંમુ આના માટે જ લઈન નીઆવતી અને તમારે જેવુ આવું કઈ મારા સહારા જીવવાનું બંધ કરી દો
તો કે બધા અપડાઉન વાળા એટલે ઘર ની અંદર તસ પૈસા ખર્ચે એટલે વધારે શ્રેન હોય મારે તો મોટી મોટી હોય
આ તો કે કે મુ નહી લઈને આવું કે તું લઈનેઆય તો મોટી હું તો મુ તો આવડી જ લઈને
હમ બોલો
તો યાદ ની આવતું પોણી પીવાનુ એમ તને આવતી લો
તો મારે તો બીજું રેકોર્ડિંગ લેક્ચર હતું, બસ મી તો હવે માર તો કેવું એક ભર બીજું ના ભરન એક ભરન બીજો ના ભરન તો ડી કે કેમ મેકમાં એટલેને એમ કીધેલું કે ઓમ તમે વરસાદ હો એને રજા પાડો ને તો કે તમે સમજુ તો કે એટલે એમ કે તો મેસેજ કરી દીધો કે ડિવિઝન, બી, રાવડ ત નરેન્દ્ર કુમાર, પેરેન્ટ્સ મોબાઈલ નંબર માં પાછળ મોબાઈલ નંબર લખી દીધોન રીટન વર્ક આપી દીધો, મેસેજ કર દીધો
બાપડી ત્યા બેઠી તી પણ લેક્ચર ના ભરાણુ ન ઈ
આખી પલડી જી બોલ આખી લાગ પણ એ ચેટલા મોડી ઉપડી પંખાના નેચે બેઠી કેન્ટીનમ તાર
હમ્ ચાલે
હ
વરસાદ પણ આજ તો બઉ આવતો હતો પણ આપડે તોય ઓછો દેખ વલસાડ ડાંગ આ બધે તો એટલો વરસાદ આયો પછી એક વલ ને ત જ ખુલા નહી આવતા નાવ જેવું માંડવીમ હોય હે એ રીતે બધા જે એમના ટ્રાન્સફર કર્યા બીજી જગ્યાએ, એટલો બધો વરસાદ આઈ ગયો અને સુરત માં તો બધું ડૂબાવા મળડ્યું.
ઓ બાપ રે
આપડે તો બહુ ઓછો વરસાદ એ પ્રમાણે
આવશે તો શું કરશે એટલોની
શી ખબર આપ
હેડ વડાપાવ ને બધું ખઈ લે છેલ્લી વાર
એમ નહ એ બધું ડૂબઈ જાય યાર શું ત વડાપાવ ની પડી વાહ
બધું ખાઈ લે એમ હમ
એ હોમે વોદરો બેઠોમાં આવ છે .
હમ મારે બસ હવે નાવા તો હવે નહી નાવ ચાલશે
ચમ??
પાણી જ ગરમ મિલ્યું નહી હવે જોરા હવે લખવા બે મુક્તિથી પણ મુક્યું નહી ચા પીવા બે જ
એટલે મેલું નતું એમ મન લાગે મૂકી ના
ના-ના એ મૂક્યું તો એ જોવું વળી વિચાર હે પોચ મિનટ મેલ પોચ મિનિટ થા અને આચુ હોય દ દળાવવા જવું હોય કપડા કોણ બદલાવ
ચાલે પણ કોટસેટ હે તો કોટસેટમાં શું વાંધો?
દરણું દળાવવા જવું હો
બરાબર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
હું એમ કેતી હતી કે આજ સવાર કેવું મસ્ત મોસમ હતું નઈ
હા-હ
વરસાદ આવે એટલે બધું મસ્ત મસ્ત લાગે અને મર હા હ લાયબ્રેરી માં બેઠી હતી ને એટલે આમ બહાર વરસાદ પડતો હતોને એટલે એકદમ જોઈ જ રવાનું મન થાય. હ બઉુ ગમે એવું . હ જોકે ચાની યાદ આવે.
આપડે ઘણોય પીધો હ કપાઈ કપાઈ ના આવે અવાસ
શું કરું કે યાર?
ક્યા?
શું કરું કે? આપડે બે જાશો મનાલી બનાલી ચોક અને એ બેઠા હશો અને મસ્ત તું મેગી ખાજે હું એ મેગી જ ખાઈશ.
હમ ચાર
હોય શું મજાવા જોવાની.
એ જ તો યાર
ક્યારે જિઆયરે તને જોબ મળે ક તો મન મળે હાલ તો આપડો બે બેરોજગાર સારું થોડું ઘણું મળે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
પણ તો
આ એજ ના હું બી બસ હવે થડી માથવા થોડાય ને જઉું.
ક્યા?
દયણું ધરાવા હાલ આપણે બે જાય તાર અમે જવાનું હો??
ત્યાં મારા ક્યા જવાનું?
કયો ડે છે, તારે આજે?
મારે ત્રીજો કેમ
માથું તો માથું ધોઈ દીધું
ના આજ ગુરુવાર તો એટલે નહી ધોયું
ના મમ્મી જવું અ્છા તો ચાલ ને શું વાત હોય
અમે વાર તો થોડી થવાની પણ યાર મે મેં કીધું નહી આવું એમ
શાદી બાઈન ગેર બ જા હ તું એ
તારે જવાનું જ ના તારે તું જાય ને તો પછી મારે
હું એટલી એ બેથી જતી રહ્યું
ના તો બીજે ચોક જવાનું રાખ પણ અયા ના ચા
ક્યા જાય
હા એને બેન આવી ત્યા સાચું એક્ટિવા મૂકવા ત્યાં હ ઓમ લાયબ્રેરી બઉ બધી ટ્રાફિક હતી ને તો એરિયા અહીંયા મૂકવાઈ હતી દોઢ વાગે જમવા જવા નથી તું ને
હા
તો એરી આવી હતી એટલે મામી કે કે જ પ્રીતિન બેહેન બાર આવી પછ હું જઈ તો મને કેમ આવતી નહીલ એકધું હમં તો કીધું કોલેજ ને એવું હોય એટલે કીધું ટાઈમ જ નહી હોતો પ ઘરે આય ને કીધું ભણવાનું હોય ને એવું
તો વાતના મૂકવા પાછી એકટીવા
હા ના ના પછી જગ્યા થઈ જઈ હશે બપોરે સવાર માં ટ્રાફિક હોય ને બીજા બેંક વાળા આવેલા હોય એટલે પછી એક હું જમીન પછી કે થોડી વાર પ પાછી આવ્યો બરાબર
બેંકની
બેંકની કર એમ કોમર્સ હતું
ના સાયન્સ હતું
ઓહો સાયન્સ હતું
યસ બહ સન્ના તો બહુ હશેયાર હ,
બે સાયન્સ કર્યું નવા બેંક ની તૈયારી કરો
હમ્મ હાા સાયન્સ કરીને બધા ગવર્મેન્ટની તૈયારી નહી કરત
કરે પણ આમ બેંકિંગ કરે એટલે કવ બેંક મોસ્ટ ઓફ કોમર્સ વાળા જ કરતા હોય,
એલી ફેન્સી છીએ
હા એ તો બરા એ તો ભાઈ બેંક ની કરી એટલે સીસી ને બધું કવર થઈ જ આપ જોકે થોડું બીજું કરવું પડે બેંકમાં તો
ના બેંકમાં આ જનરલ નોલેજાર થથી હો
તો સમજ સીસીમ તો કેવું ગુજરાતી આવે ઈંગ્લિશ આવે એ બધું આવે
એટલે તમે બેંકની સીસીની કવર ના થઈ જાય અંદર
હા
બેંકની તૈયારી કરતા હોય તો સીસી નું અલગ થી સિલેબસ હોય એટલે એ થોડું અલગથી વાંચવું પડે મેથ સરખુંજ
કરંટ અફેર્સ રીઝનિંગ બધું હોયને કરંટ અફેર્સ રીઝનિંગને બધું હોય જ ને?
હમ્મ બીજું ક્યાં દિયાળી ચોક જાય ત્થ
હે
સુકે?
સંજુ ભાભી તો યે હેન.
હમ્મ. એ તો કેમ નહી બે એ તો કે હું રક્ષાબંધન સિવાય નહી આવું. ફોન કર્યોત મા ફઈએ. પણ એ તો કે મારે તો કેવો, દાદી પેલા ઓફ થઈ ગયા તાને તને કે જઈ નહી એટલે કે મુ તો ગેય રક્ષાબંધન સિવાય નહી આવું, અમને હવે આવું કીધું ટિફિનનું દે તો. આઈર્યા અમણા હમ્મ.
હમ્મ, મેરા તો જ્ઞાન તો હે સરપ્રાઈઝ મોસન
ના યાર! કેવું તો પડે કે એવી રીતે થોડી કેવાય?
તે ભાઈ કે ખરાબ હતું.
ના ચંદ્રિકામાસી જાય રોજ, રોટલી કરે એટલે એમને બે ટિફિન આપે, અરે! એક ટિફિન આવે મતલબ બંને ચણનુ
હહ ચાલ. તેડીને જતા છેન ચંદ્રિકામાસીને.
હૌ. હેડીન જા.
ભાઈને તો ટિફિન આવવા જવા હોય એટલે તું નહી
હમ્મ હમ્મ
એટલે એમને જવું પડેને, હેડકા આવીરે બાઈક લઈને આપવા જવાનું હોયને, હોસ્પિટલે
તો બધા એક ઠેલામાં ભરતા હશે.